હલો. શું કરો મજા? હલો.
મજા.
હો મજા આવતા હોય મજા. કંઈ નહી. આ બેઠાત કોણ
બસ આ જમવાનું બનાવનું.
હવે જમવાનું બનાવે. અમે તો જમી લીધું.
હ, નિષ્ઠા ના ત્યની ભણીનેયા.
હ, ઈ સ્કૂલ નઈ આવે.
હ, અગિયાર વાગે આયા છે.
હણાગ્યા
હા હ.
બનાય છેને બાજરીને રોટલા બનાયા.
કઢી બનાવી એમ. ના ખાઈ લે અમે તો ખાઈ લીધું.
હમ હ વા
હ, હવે મોડુ થહે તમારે.
હ
હઉ બધા મજા. તમે બધા મજા.
હા, અ
આવડે કઈ જોડે છે.
આવડે હ ને હજી? તો રમતા.
એવું એમ, આવું હોય, બધુ. પે મ
આવશે હવે તો? મને આવડે હે કે નહીં?
હ, મને આવડે ને જોની યાદો તાજા
હ, હવે આવશે કોઈ દિવસ.
હા. હા, અમારે કાલે પણ હવે જોઅવાય તો કાલ આવશુ.
હારું તો, આવજો.
મ તો કાલે આવું. બાજુ તૈયાર. ખ એટલે
પાર્નમાં તૈયાર કર જા
હ અહં કરે આવશે
હ ઓ કરે એટલે કર એટલે તું હશે કે
હા સરરે ન હોય
હા હ
હા હ કર થ
શું હે એટલે તૈયાર થવાનું
એમને આવવાનું છે.
હ મેકઅપ ને એવું કરવાનું છે.
હા તો બંને કરવાનું
ઓ તો કરી લેવા નુ વળી.
હ ત્યાલોડર છે, એટલે જોઈશું પરબ દિવસે છે ગ આવીશું નથી કઈ નઈ
તો કાલ હજે આવો તો ચાલે
પરમજી સવેરા તૈયાર કરવાના નેમ
પરમ દિવસે કરવાને
હા. પરમ દિવસેતા કરવાના એટલે પણ
હા રો તો પ વેલા હય થઈ મોડે આવાનું
મોલ લવાનું કેતો તો એટલું બધ શે થાય તો પછી આવીઈશું
હ મુરાલ જવાનું પાપીની એને જવાનું હોય
કેતા તો એટલા માટે જ આવવું છે પણ હવે જેવું શેટિંગ થાય જો દર્શન કરવા માટે.
હ હ કા પ્રાચીન બધા જવાનું ક્યા હતા
આજુ હટપતિ છે, ને તો પછ રઈ આવશે દર્શન કરી આવશે
હ ચાલે દર્શન કરવા વા તો નિષ્ઠાન
હ બધનેઈનેશે બધી પબ્લિક બહુ જ
હ બતાર બતામઆને હૈ.
જટ જતા વાકી
હા ખબર પડે
હમ.
બીજું શું મશીન નું કેું વેડે
મારે હાલ તો બુનમેસને બેઠી હ કોણ
હા અ રોટલા.
તમારું બમણામ ઘરી એટલે બઉુય
હ મ દાડીત
કઠિન સાસોકા ને એવું તો સારું ભાવે આમાં ખાતા ગામડામાં તો
હમ હમ. બીજું શું કરક
બ સ
હે
હો રેડી તમારે રેડી
હમ ના રે હવે અગિયાર વાગે જસી કોને દસ વાગે
હા મળ
એવે પોહોચ વાગે આવશ
એ
હમ હમ
હે
ડમ પણ ચાલ કર ચાલુ
ડિમ્પલ ને છ તારીખે ચાલ રા હ પણ
જરા
ના આવડે તો ક્યાં
માર વા તો જે તો નહી મારે તો ગડીબામાં રોવા મળે
એમ
હા હ મારે નહ એટલે બોલાય તો એ કરવા મળે
નાઈ તો
હ એમ તોય વેલા આવે લસન લઈને
હ બેેશ ના
હમમ હ આલે હ
પા તો ઓછું આવતા પણ આમ ચાલુ નથી
હ હવે તો ભણવાન ચાલુ છેું એટલે હળ આ છે
હમ
હવે જેમ પાઠ પૂરા થાય એમ સાથેયે આવુ એની લખવાલ અલ્સે છે
રોટલા બનાવી દે કે હવે મહેશકુમાર તો હજી ખાવાની આવે હોય
ના તો થ એક વાગ્યા આવ
હ હ
લાગેને એ
હ એને તો ભૂખ લાગે ને વહેલું નીશાળ જવાનું હોય ટિફિન ને લઈ જતા હશે ને
હ નાશતો લે જાય ઓવા
અમારે આજ વઘાર્યા હે મમરા ટિફિનમાં લઈ જાવા હઅ
બારનું ખાવાની ના પાડી એટલે
હઅ તો દુકાનનું ખાવાનું શું હે કે
હમ કોણે ના પાડી ઘરેથી ના પાડે સાઇડે ના પાડે?
સાહેબે ના પાડી ને ઘરેથી લકાઈ કે કે નઈ લઈ જવાના.
નિશાળમાં બે ટક ખાવાનું હે બે ટાઈમ
એવું સે
પણ જાત ત જ નહી ન નિશી તો નિશી તો જાહે.
તો જાયહે. ઘરે ખાવાનું હારું જ હોય છે.
હઅ હારું તો હોય છે પન જાતો જ નહીં ને
હમ હજી એક વખત
આ તો નાસ્તો લઈને જહીં મમરા
હઅ.
એ સે હહ
હઅ
હઅ
હઅ મમરા વધારતા તા.
હા કોણે
હે
બોલાય શું ને
નક્કી નહી હજી તો કાચીન ભાપીને કેતાતા હવે બઈ ની શિખર જઈ હી એક નઈ જાતા.
નહિ જાવાનું?
હમ જી ખબર હવે એતો હવે તાર થાય તો રિક્ષા કરશે તો જાહે.
એવું છે.
હહ
જઈ આવો તમે
હહ રીક્ષા કરશે તો પછી જઈ આવસુ મારી બેન કાચીને
અમ હહ સારું હાલ તો ધ્યોન રાખજે તેને પસે તમે બે જણાને પિયર્સ બાકી છે હા હા તે જઈ આવશે.
ઈ તો તો પાટણથી છેટું પડતું હશે ને?
એમ દૂર પડે.
હમઅ તોય ગણાએ નથી જતો સાલે
હજી પાસે આવશે.
સાલે
બસ નિષઠા ના કે રમેરા શે.
હ ફાવ હ કે નહી ફાવ તું
હ મળી રીતે ક હ.
હ આ તો પારની જવાનું હોય ને
હા
હમ હમ ચાલે નાચ તો હવે મશીન નું કરવાનું હલોવ
હવેથી જેવનેરા આવે ખરે
હઉ ભરે ઓર્ડર આવે એટલે કરી દેવાનુંમે મશીન ને મેકઅપ ને બધું
હા બધું જોવા છે બતાય
હમમ ચાલે ઘરે કરી દેવાનું
હ ચાલુ કરો
હમમ.
એ
હે
રાને બે લવાય
હ એકલ મેલી ના નિનીશી હોત હોત તો સાલ
મે કકી જી તઈ
હે?
ની શું નહી પણી હ એ
હા હા વળતી તો નહીિ ભી
હા ના મસ્ તોઈ
હા હા.
અમુક ખાવ લે ને એટલે મસ્તી કરે